હ
રામ રામ ભાઈ
કેમ છે મજામાં
જમ જ તમે કેમ છો
મધામાં આજ હવામાન હવામાન વિભાગ સારું જ નથીત તો વરસાદા ચડી્યા કપતો છે
હ તેવ જ જાણે આગાહીને એ વિશે એટલે હમણાં તો બે ચાર દિવસ વરસાદ ન કેવું વાતાવરણ રહે છે આજે જારે પુલા જે હશે હમણાં પણ ખબર નઈ હવે કર દ બસ આવે કે કે વતે
હ આજ વાતાવરણ જેવું નહી આમાં જરા કો રહેલો છે ને પડ્યા કર એવું એવું વાતાવરણ સજાયા કરે ને આનું વાતાવરણ કેવું ને કે બધું આમ વાદળ છવાઈ જાય પછી તાત્કાલિક તડકો પડે છે એવું નક્કી નથી રહેતું એટલે વરસાદ બી અચાનક પડી શકે છે ને હડે જોવા ને તડકો મૂકી રહેલો તમા બાજુ
હમ એવું જ એવુંજ છે બાજુું ફુલ્ ગલોશે વર્ષ મણા હવે જેને પાસ ખુલે જેવને હજવ કર ઘ
એ તો સવાલ છે આપડો કે હવામાન વિભાગ એવું અ હવામાન વિભાગ વાતાવરણ જેવું પહેલા જેવું નથી રહ્યું કેમ કે આપણે જે પહેલા જેવું હતું ને કે ચાર ચાર મહિના જે વરસાદ સતત વરસ તો ને પી પછી થોડોક રહીજ તો આ વખતે તો કેવું છે કે પડે તો પડે ત્રણ ત્રણ દિવસ થતા જ પડ્યું અને હવે બે દિવસ જવાઈ જશે એટલે એવું વાતાવરણ સર્જાયા કરે એટલે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી.
હા એવું જ જાણે આગળ ત્યારે ખુબ વધારે આવ્યો વરસાદ ને પછી ચાર પાંચ દિવસ આવ્યો જ નહી જરા પણ નહી સાટા પણ નહી આવ્યો હવે પાસો ખુબ આવ્યો હમણાં
હા
તમારા ઘરે પાણી ને એવુ ભરાય ગયેલું ને?
એ આગળ બાજુ તો એવું પાણી ન ભરાઈ શકે પરંતુ વલસાડ વિસ્તારમાં તમે જોયું કેને
હા તે જોયું ને બાજુ બધે આમ ચીકવાડ માન બધે બઉુ ભરાઈ ગયેલું ને અમુક ને રેસ્ક્યુ કરીને બચાવયાને મદદ કરી આપતા હતા તે જોયું બધું
બરાબર ઔરંગા તો કેવું હતું કે ઔરંગા પર જે પેલા ગાડી જતી હતી તે હવે પાણી માં ગરકાવ થઈ ગયેલી હતી કાલ તો ને આજ તો પાણી ઉતરી ગયું હશે વા તાવરણ તે એવું રહ્યું જ છે આજે એટલે પરંતુ કાલે એવું પાણી એવું ગરકાવ થઈ ગયેલું કે છીપાડ છે પછી હનુમાન બાગડા છે પછી જે બરોડીયા વાળ છે હનુમાન ભગડા ને એ બધું એ બધા પાણી માં ગરકા થઈ ગયા અને અમુક ના તો કેવા છે ને ઘર ઘર પણ ડૂબી ગયા હતા તો કોઈ પરિવાર માટે અ લડી રહ્યા હતા તો કોઈ સુરક્ષિત અ રહેેવા માટે લડી રહ્યા હતા. તો આપણેે કેવું આપડે છોટનાલી મદદ ન થાય તો કઈ નહી પરંતુ આપડે તેમને રેસ રેસ્ક્યુ કરવા જોઈએ. એટલે કે આપણે સુરક્ષિત થઈને બહાર કાઢવા જોઈએ ને એમના માટે એમના માટે ભોજનની વ્યવસ્થા એ સારી કરવી જોઈએ ને આપણે એવા શબ્દો આપણને કેવા અ સામે આપવા જોઈએ કે તે. અ હાર ન માને.
હા તમારી વાત સાચી છે અમુક લોકો સેવાભાવી એ લોકો મદદ કરતા હતા ન્યુઝમાં જોયું ખીચીડી ને બધું જમવાનું ને એવું બધું આપ્યા કરતા હતા રેલવે સ્ટેશન પર ને એવું હો. મુસાફરો મા એને.
હા વરસાદના વાતાવરણ ના લીધે તો કાલે ટેન અ ટ્રેનની સેવા સુવિધાઓ પણ બંધ કરવામાં આવી હતી પછી પછી મુસાફરો અટવાયા હતા તેમના માટે જે સેવાભાવ હતા મે કીધું તેમ સેવાભાવી મિત્રો ત્યાં ભોજન લઈને ગયા હતા. એ ખુબ જ સારું કેહેવાય કે આ આપડે તો ન કરી શકીએ પરંતુ આપડે તેમને સપોર્ટ કરવો જોઈએ.
બરાબર એવો જ એવો તમારે જ જો અરો વિચાર તમારી સાચે છે એટલે આપડા ફ્રેન્ડ આદિત્ય ના ઘરમાં ભરાઈ ગયેલું ને પાણી
એનો કાલે કોલ આવેલો હતો તો એમ કેતા હતા કે ગયા વર્ષ કરતા તો આ વર્ષે વધારે વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો હતો એટલે પછી પછી ખુબ જ પાણી હતું ને તેમના તો એક માળ પણ ડૂબી ગયેલું હતું ને તેઓએ મેં કીધું તેમનો તમે સામાન તો ઉઠાવી ઉપર ઉચે ચઢાવી દે દીધો હશે ને તો હા ચડાવી દીધો હતો એ કયે કે એટલે નુકસાન બહુ થયું ન હતું. ને જે ગાડી હતી તે ટુ વ્હીલર હતી તે ટેકરા ટેકરા વિસ્તાર પર મૂકી આવ્યા હતા એટલે તેમના મારે સારું કેહેવાય આપણે તો જેમ સારું નુકસાન ઓછું થાય તેમ આપણે બીજા બીજાના કે આપણેે એવી અપેક્ષા રાખીએ છીએ ને એમનું ઘર કેવું એમનું ઘર કેવું ને તણ મા નું ઘર એટલે તેઓ સુરક્ષિત રહી જાય એટલે આપણે એ માટે સારું કેહેવાય કે આપણા ફ્રેન્ડ સુરક્ષિત છે. ના આભાઈ આદી ભાઈ એમ કેતા હતા કે બધું છીપાડ છે એ બધું નીચાણ વાળો વિસ્તાર છે અમારો ત્યારે બે પસંદ જક એટલે પેલા છીપ્પાડમાં ભરાય છે પછી અમારે ત્યાં ભરાય છે. ને આ વખતે તો ડેમો છોડવામાં આવ્યા હતા એટલે બંને પાણી મિક્સ થઈ ગયા હતા.
હમ્મ બરાબર એટલે મે હ કાલે કોલ કરલો દ પાસે તો કેટ મ તમે કઈ તેજ કેતો. ગાડી થી બાજુ મૂકીલા ના મૂકને તો ફોર વ્હીલર નેી હો તણાઈ ગેલી એ ક કર તો હો હતો. સામાનને બધું ઉપર ચડાવી દીધેલું ને ઉંઘ્યાં કરતો હતો.
હા મોનસૂન મોનસૂન પેલું વાતાવરણ જ એવું છે ને કે ઘડીકમાં બહુ જ વરસાદ પડે અતિભારે વરસાદ ની આગાહી થાય છે તો પછી કોઈદા વરસાદ જ નથી પડતો ને અતિભારે વરસાદ થાય છે તો પૂ એ રેલ જેવી ગાડે છે. અનેક અનેક ગામોમાં અનેક અનેક ગામોમાં એવા ખાડી ડૂબી ગયા નાળા ડૂબી ગયા અમુક અમુક લોકો તો ઘ એ તેમના તેમાં ગહલાઈ પણ ગયા છે તો તેઓના જીવ પણ ગયા છે. ને તમે કીધું તેમ કાર છે ટુ વ્હીલર છે એવા સામાન તો કે કેટલા ગયા છે ને આપણા એનિમલ છે જે કૂતરા છે તે બધા અ પાણીમાં તણાઈ જાય છે ને તેઓ જીવ ગુમાવે છે તો એ બહુ દખ ખરી વાત છે આપણા માટે
એવું જ જાણે નિઝમા આવ્યા કરત તું બધા પ્રાણીઓને તણ કરતા હતા અને અમુક જન તો પેલું અમુક જનને હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરીને વા આવ્ય કરતું હતું. એજમાં
હા તમે કદાચ હા તમે કદાચ પેલો વિડીયો જોયો હશે કે એક પાણ એ એક પેલા થંભલા હ ઉભેલો હતો તેમને બાર બાર બાર કલાકે કે કેટલા કલાકે એક હેલિકોપ્ટર માંથી રેસ્ક્યુ કરવા આવે તે સારું કેવાય. કે સુરક્ષિત રીતે તેમને કાઢવામાં આવી્યા.
હા ના પડા કોલેજ રોડ પર ભી પાણી ભરાઈ જાય ના ટલ રોડ પરી ના પાણી ભરાય જાય.
હા મતલબમાં કે આપણે. આપણે જે શક્ય આપણે આપણેે માનેલું ન હતું કે એટલે પણ પાણી ભરાઈ જશે ત્યાં પણ એવું પાણી ભરાઈ ગયેલું હતું મેં તો આપડે કોલેજ વિશે જાણેલું બી ન હતું કે આટલું બધું પાણી ભરાઈ જ તળાવ જેવું ભરાઈ ગયેું હતું ત્યાં તો. ને બધા પાણીમાં તો મસ્ત કરવા લાગે છે અનેને ખુબ જ એ લોકો મોજ કરે છે કાલ તો જોયું તો બધા ન્યૂઝમાં અ કોઈ બોટ લઈને જાય છે તો કોઈ ફ્રેન્ડ જોડે મસ્તી કરે છે તો કોઈ નદીને નિહાળો આવે છે. એ ખુબ જ એવું કવાય છે કે આનંદમય વાતાવરણ એ લોકો આમ મોજ મોજ કરે છે તેમાં.
બરાબર બધા આવ્યા વર્ષોનીઝમાં આ નંદ આ નંદ મળે વાતાવરણ અમારા અહિયાં હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયેલું હતું રાખો પેલું નીચું જેવું જે રાખે એટલે પાણી નઈ નીકળે એટલે પછી પાચસો વર્ષું થઈ ગયું અને પછી હું હોસ્ટેલમાં એક બાદ થી રૂમમાં પાણી ગળતો હતો તો એક બાદ થના બધા રૂમમાં પાણી ના પછી બધા કાઢ્યા કરે ને કરે પછી
બબ છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર હશે એટલે નીચે જક પાણી ભરાઈ ગયેલું હશે કે
હા હા એટલે નીચે આમ આવેલું તો નહ ખાલી પગથ થયા જેવું હતું અહિયાં હોસ્ટલમાં
અમામે તો પેલા માળ પરશે
હ એ સારું કેવાય તમે પણ તમે પેલી ન્યુઝ જોઈ કે નહી આજે જે પાણી જરાક ઉતરી ગયા તો રસ્તાઓને કેટલું નુકસાન થયું તે બધું ખોડાઈ ગયેલું હતું
હા તે જોયું બધું એમ રસ્તાને હવા મક કે પેલા થઈ ગયેલા ને બધું બોવાવ કરત હોતે
હા તે પછી અ તે પછી રસ્તા જે સુધારવા પડશે તે કે એમના મારે ટાઈમ લાગશે ને વાહન વ્યવહનની સુવિધા પણ બગડ છે તે જાયક આપડે મુશ્કેલી વેઠવા પડેશે ને હાઈવેને ફોર્ એટ પર પણ એટલો ચક્કાજામ હતો કે હાઈવે પણ હાઈવે પણ બ્લોક થાઈ ગયેલો હતો એટલે એ જ્યાંક વાહન વ્યવહાર ની વ્યવસ્થા જ્યાં ખોવાઈ હતી
હવે થોડાક દિવસ એવું જ રોડનેપસ વધારે હતાધી એવું જ હવે ટ્રાફિક જામ જ રહે ને મુશ્કેલી વખત પડે હોય
આપડા પાસે કઈ રસ્તો બી નથી કે આપડે વેટ કરવા વિશે કઈ એવું રતું બી નથી કે આપડે તાત્કાલિક થઈ જાય પરંતુ આપણે જ્યાક સમય આપવો પડશે એટલે જ્યાક જેમ આપડે અ સમય આપીશું ટમ આપણા માટે સારું કેવાશે ને એવું ને કે હડ પાણી જં કુતરતા વા લાગશે તો આપડે પણ થોડોક સમય રાહ જોવો જોઈએ તો આપડે છે ને વાહન વ્યહનની સુવિધા પણ આપડે ઝડપી થઈ જશે
હા તેવું જ જાણેને શક્ય બને તેટલા વાહનો છા હાઈવે પર લઈ જવા પડે ફરવાનું જરાક હમણે ટાઢવા પડે ઘરે જ રહેવા પડે જરા જેમ બને જરૂરી બિન જરૂરી હ
બરાબર છે બિનજરૂરી આપડે બહાર નીકળવું નને જોઈએ જરૂર હોય તો જ આપડે નીકળીએ તો સારું કેવાય ને કેવું ને કે બહાર જઈએ તો આવડે તો એટલે ગાડીને પણાન થાન થાય છે એટ આપડે જેમ બને તેમ બાર બહાર જવાનું પું જ જોઈએડે તો
હમ્મ કેવું ક રતે વાતાવરણ ખબર નહ હવે પાસા ઉગડી જાય કે પાસા આવે કે હ બરા ત હવાવે
આજ વાતાવરણ જે એવું છે કે સવારે અ આજે વરસાદ ન હતો ને કાલે તો એટલો વરસાદ હતો કે રહી જ નતો
આજે જરાક હવે ફિલો છે હશે તો પાણીઓ શું થાય ભરાય ગયેલું હોય ત્યાં
મતલબમાં કે આજે રહ્યો છે વરસાદ તો આજે તમામ પાણી જેટલા ભરાઈ ગયેલા હતા તે હવે ઓગળી જશે એટલે સારું કેવાય કે આમ પાણી ઉતરી જશે ઉપરવાસ ના વિસ્તારોમાંથી
હા અત્યારે નદીનાળા ને બધું ભરાઈ ગયેલું ને અણે જે કીધું કે વાત જ ની કરીશ એટલું પાણી
હા હવે આજનું વાતાવરણ એવું છે ને કે કુદરતી છે એટલે આપડે પણ ના કરી શકીએ એટલે હવે આપડે તો શું જ કહીયે એમાં
હમ કુદરત આગળ આપડું બી ની ચાલે
હા બસ તે તમારી એકદમ વાત સાચી છે.
હમ
હાલો તો આપડ હા ચાલો તો આપ તમને કઈ કામ હશે તો તમે કઈ કામ કરો.
કામ તો હવે આમ તેમ રહેજવા ચાલો તો મળીએ પછી એકાદ દિવસ.
હા ચાલો મળીશું આપડે એક દિવસ.